હેલો. હલો, બસ મજામાં, બસ મજામાં, તમે, તમે કેમ છો? બસ હવ, સારી છે. બોલો, કેમ છો બીજું? બસ કઈ નઈ હવે આ, હવે આવશે હવે તેહવારો ચાલુ થઈ ગયા છે, હવે રાખડી આવશે
હા એ તો છે હવે તેહવાર નો હવે ચાલુ થઈ ગ્યો. હવે વેકેશન વાળું પયતું એટલે હવે રા ખડી વાલુ જ કરે સોરી હવે તો તહેવાર વાળું ચાલુ થઈ ગ્યું બધું.
હા હવે તેહવારો ચાલુ થઈ જશે, ગણપતિ, રાખડી નવરાત્રી બધા, દિવાળી એક પછી એક બધા તેહવાર આવવાના જ છે પણ રાખ રાખડી, હમ્મ. રાખડી તહેવાર એવો છે, કે મતલબ અ, ભાઈ બહેન નો આવી રીતે રાખડી તહેવાર એટલે આપડેમ મસ્ત પિયર જવા મળે છે, રાખડી નો તહેવાર ખુબ ધૂમધામ થી ઉજવીએ છીએ.
હા. એ તો છે ભઈ, રક્ષાબંધન તો આમ જીવનમાં આપણા શું કે
નો માહોલ જ અલગ થઈ જાય છે એકદમ. પ્ર પ્યાર વાળું એકદમ આમ પ્રેમ સબંધ વાળુ
હા એતો છે ભાઈ બધા આમ તહેવાર આમ અલગ જ હોય. પરિવાર સાથે આપણે આમ જવું જોઈએ તો એ બધું પરિવારમાં આમ એ ઉજવવાનું કઈ અલગ જ આપણને ફિલિંગ આવે એમ કે ભાઈ આમ ક્યારે વેટ કરીએ દિવસનો આમ એનું આમ પેલાથી જ ચાલુ
રક્ષાબંધ હા બરાબર રક્ષાબંધન જે જેવો મતલબ કોઈ પવિત્ર તહેવાર કોઈ નથી આમ
એતો છે ભાઈ
એકદમ મ પવિત્ર તહેવાર છે. એ તહેવાર મતલબ આમ ભાઈ બહેન ના પ્રેમનો વિશ્વાસનો આવી રીતે પ્રતિક માનવામાં આવે છે મતલબ ભાઈ બહેન નો પ્યાર આપણને દેખાય છે ઘરમાં
હા એ તો છે ભાઈ આ બેનો આમ પોતાના ભાઈની લંબી ઉંમર માટે આમ પ્રાર્થના કરે એ કઈ પ એ તહેવાર એક એજ તહેવાર છે કે એમ આપણે શું કે એ એનું તો કઈમ અમૂલ્ય એકદમ સૌ
હા એ તો છે જ હમ આ તહેવાર તો મતલબ આવી રીતે આમ બેહેનો માટે તો એટલી રાહ જોતી હોય છે કે ક્યારે પોતાના ભાઈના હાથ ભાઈને જઈને પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે બેનો તો આવી રીતે રા જોય છે.
હા બેનો ભી રાહ જોઈને ભાઈ ભી રાહ જોઈ કે ક્યારે બેન આવશે ને ક્યારે રાખ રાખડી બાંધશે ભાઈ અમને આમ હવે હવે તો રાખડી બી જોની કેટલી આમ સારી સારી રાખડીઓ હવે તો આમ આમ જોઈએ તો કેટલી રાખડી આમ યુનિક યુનિક બધી આમ સારી સારી રાખડીઓ આમ
હા હવે અલગ અલગ પ્રકારની હવે કેટલી બધી રાખડીઓ મળે છે કોઈ લાાઈટિંગ વાળી કોઈ મ્યુઝિક વાલી
અમારે ત્યાં તો એટલા સરસ સરસ અમે એઝબિશન થાયને આમ જોઈએ તો તમે આમ વિચાર કરો કે કેટલી આમ છોકરાઓ માટેને નલા નાલા બચ્ચઓ માટે આટલી સરસ સરસ રાખડી આમ
કાર્ટૂન વાળી મળે છે લાઇટિંગ વાળી મળે છે. હમ અલગ અલગ ટાઈપને આમ જોતા જ રહી જાય રાખ રાખડી આપડણે શોપિંગ કરવા જેઈએ એક કલાક તો આપણને રાખડીઓ ચોઈસ કરવામાં જ લાગી જાય છે કે આ લઈએ કે આ લઈએ એટલી મસ્ત મસ્ત રાખડીઓ આવે છે હવે તો
તો તો એને આમ રક્ષાબંધન આમ ગીત સાંભળીએ તો કઈમ એમ આંખમાં પાણી આવી જાય. કે ભાઈ કેટલું કામ સરીસ આમ આપણને આમ ફીલ અંદર જ આમ આવી જાય કે ભાઈ કેટલું કામ અમૂલ્યમ છે ભાઈ કે એ જ શું આમ પવિત્ર
હા એ તો છે જ! રાખડી મતલબ રક્ષાબંધન માં તો એવી રીતે આમ ભાઈ બહેન આમ રાખડી બાંધે ત્યારે છે ને, એકબીજાને આમ અલગ જ આપણને લોકોની ફિલિંગ સમજાય છે. આમ અ એકબીજા માટે મતલબ સુખ દુઃખ ની વાતો કરીએ. પછી એના લાંબા આયુષ્ય માટે આપણે પ્રાર્થના કરીએ છે. આવી રીતે ને ભાઈ પણ બહેનની ર રક્ષા કરવાનો એ લોકો સંકલ્પ લે છે, પછી કે એટલી મસ્ત મસ્ત નવી નવી પ્રકાર અને બધાને ભેટ આપે છૈ. ભાઈ બહેનને
હા તો એતો કેવો ને એ સંબંધ તો એટલો આમ, મજબૂત હોય ને કે, કેટલું આમ લાગણી હોય, એમાં કેટલું આમ એમ પ્રેમ હોય એકબીજા માટે આમ
એ તો હોય જ છે, ભગવાનને ભગવાનને એજ પ્રાર્થના કરીએ કે, મતલબ અ કોઈ દિવસ કોઈના પરિવારમાં, મતલબ ભાઈ બહેન ના સંબંધ પર આંગળી નહી ઉઠાવવા જોઈએ. આમ એકબીજા પર એટલો બધો વિશ્વાસ રાખવા જોઈએ. કોઈ દિવસ એ લોકો ના સંબંધ ખરાબ નહી થવા જોઈએ.
આમ એટલું બધું, આમ રક્ષાબંધન વાળું થઈ ગયું. બધાને આમ બહુ આમ લાગણી આમ એકબીજા હવે તો કેમ આમ કેવું ને, કોઈ બેન તો આટલું આમ કોઈ બેનને તો આમ પોતાના ભાઈ તો હોય જ પણ આમ જે કઝિન ભાઈ બી હોય ને એને માટેે બે કેટલી લાગણી હોય એમ.
એતો બરાબર કયો તમે એતો બરાબર એ જો
અમાર
અત્માં મતલબ કેવી રીતે આ મ હાલો,
અમારે તો હમણાં થી જ આમ, આમ ફોન આવી જાય કે, ભાઈ ક્યારે આમ આવવાની ક્યારે આવવાની આમ
હમ હમ, એ તો છે જ જ રાખડી નો તહેવાર આવે, એટલે મસ્ત સવારે સવારે વેલી સ્નાન કરીને મસ્ત પૂજાની થાળી આપણે ડેકોરેશન કરીયે છીએ બેનો ભાઈ માટે થાળીમાં મસ્ત રાખડી, કુમકુમ દીવો મસ્ત ભાઈને ભાવે તેવી મીઠાઈ રાખીને તહેવાર ઉજવીએ છે. પછી ભાઈને બેસાડીને આપણે એક મસ્ત તિલક કરીએ છે. મીઠાઈ ખવડાવીએ પછી ભાઈ બહેનને ભેટ આપે. પે આમાં બસ એક તહેવાર એટલો મસ્ત હોય છે ને,
હા એમાં તો કઈક એનો ઉમંગ અલગ જ હોઈ, આમ એકબીજા માટે આમ હવે તો નલા નલા ભાઈ બહેન ભી જો ને, કેટલુંક કમ સરસ એ લોકો આમ પોતાના આમ આમ નલા ભાઈ બી આમ પોતાની બેહેન માટે કેટલુંક કમ સરસ ગિફ્ટ લઈ આવે, એ લોકો ભી આ વસ્તુ એ લોકોને આમ સમજે કે ભાઈ હા રાખડી બાંધવાની છે. તો આમ બેન માટે હું પણ આમ કઈ લે
એ તો છે જ પછી એકબીજાને મતલબ જીવનભર રક્ષા કરવાનો પણ વચન આપે છે. ભાઈ બહેનનો મતલબ આમ સ સંબંધ કેવી રીતે અમે સીમિત પૂરતો જ નથી આજના સમયમાં છે ને જો હવે છે ને અ મતલબ ઘણા જણા છે ને હવે સૈનિકો હોય છે આપણા આપણા દેશની રક્ષા કરે છે તો અ એટલી ઘણી બહેનો છે જેમને મતલબ ભાઈ નથી તે લોકો છે ને અ સૈનિકોને પણ રાખડી મોકલી છે એમની સ એમને મતલબ પ્રેમ અને એમને પણ રક્ષા કરવાનો એ લોકોને વચન મોકલે છે રાખડીઓ મોક
હા એ છે જ ને અહિયાં ઘણા જણા આવું કરે જ છે ભાઈ કે પોત તને આમ નાની હોય તો બધા આમ પોલીસ
પોલીસોને બધા આર્મીઓને એ લોકોને બધાને સૈનિકોને રાખડીઓ મોકલે છે. તો ને ખુબ આવી રીતે આ રાખ રાખડીનો તહેવાર ઉજવે છે.
આમ આ તો કઈ અલગ જ હોય આમાં ઉમંગ જ કઈ અલગ જ હોય. અમારે તો શું હમણાં ગયા વખતે તો અમારે એટલું સરસ રીતે આમ બધું રાખડીનો આમ પ્રોગ્રામ રાખેલું કે બધા અમારા આમ રિલેટિવ જેટલા બી હતા આમ બધા ભેગા મળીને બધા ભાઈઓના આમ એક સરીખા આ એક ખુરશી પર બેસાડી દીધા નાલાથી મોટા પછી બધી બહેનો આમ મળીને આમ એક એક એક કરીને બધા આમ ભાઈઓને રાખડી બાંધી તી એમ
હમ્મ, હવે તો ને હમણાં હમણાં તો આ રાખ રાખડીઓ ના મતલબ ગીત પણ કેટલા મસ્ત મસ્ત આવે છે કે આમ સાંભળતા જ રહીએ એટલા મસ્ત મસ્ત ગીત આવે છે રાખડી માટે તો ને રક્ષાબંધન માં મતલબ કેવી રીતે આમ બધા ઘરના પરિવારના બધા સદસ્યો ભેગા થાય છે મસ્ત તહેવાર મનાવે છે બધા ભેગા થઈને
હમ્મ.
બધી બહેનો પોતપોતાના ચ ચોઈસની બધી રાખડીઓ લઈને આવે છે. છે. ભાઈ ભાભીઓને સાથે બેસાડીને રાખડી બાંધે.
ઈ તો છે હમ્મ.
અંતમાં મતલબ આવી રીતે આમ કેય શકાય કે મતલબ રાખડી એટલે આમ અ એક રક્ષાનો તહેવાર છે આમ એ ટાઈમે બધા મતલબ છે ને ભાઈ બહેનો હોય બધા ઘરના સબ સંબંધી હોય મતલબ એકબીજા ને આવી રીતે રક્ષા કરવાનું વ ચન આપે છે.
હા તો આમ આમ કેટલું ગમે આપણેે ફોટા બધા આમ પાડીએ પછી એના પર એ વિડીયો બનાવે અને પછી બધું આમ કેટલુંક સરસ લાગે આપણને આમ આપણે એક યાદગાર પલ બની જાય એ બી આપણને આમ
એ તો બરાબર કેવો તમે.
હા.
બીજું બોલો, બસ હવે આ રાખડી નો તહેવાર આવવાનો જ છે એટલે હવે જઈશું મમ્મીની ઘરે.
હા, એતો છે.
પણ રાખડીઓ લેવા જઈશું, સાથે મળીને. પછી અ મમ્મીની ઘરે જઈશું.
હું તો હમણાં થી જ, હમણાં આમ ઓર્ડર આપી દીધા છે. મારી એક ફ્રેન્ડ છે, બહુ સરસ આમ રાખડીઓનું કરે આમ. તો એને પેલાથી જ કહી દીધું છે કે, ભાઈ તું મારી માટે પેલાથી જ આમ દસ રાખડી બનાવી
બરાબર, હા. હવે તો આજકલ છે ને, બધા આમ ઘરે પણ છે ને, બધો રાખડી નો સામાન લાવીને ઘરે અલગ- અલગ પ્રકારની એટલી મસ્ત-મસ્ત રાખડીઓ બનાવે છે ને. હોમમેડ રાખડીઓ બનાવે છે હવે તો.
કેટલુંક સરસ એના પર લખેલું હોય, ભાઈ. આમ અલગ- અલગ જાત જાતની વેરાયટી. હા, બહુ હવે તો રાખડીઓ નો ટ્રેન ચાલ રહ્યા કરેએ. એમાં ભી કેટલું કામ લોકો કમાય
તો બરાબર, કેવો તમે.
હમ.
રાખડીય રક્ષાબંધન જ તહેવાર તો ખુબ ધૂમધામ થી ઉજવે છે દેશમાં બધા
તો છે.
બીજુ, ચાલો. પછી હવે આપણેે મળીએ પાછા જલ્દી તમે પણ જવાના ને રાખ રાખડીમાં
કંઈ નહીં. તમારી પાસે કંઈ સરસ, તમારી પાસે કશે સારા ફોટો હોય, તો મોકલો.
હા, ચોક્કસ, ચાલો.
ચાલો.
હમ.